હલો
શું કરે તુ
કઈ નહી બસ બેસી રહેલી છું તું
સેમ મેં પણ બેસી રહી છું બાર રોટલા પર
હા મેં હમણાં બધા સ્કૂટી ચલા ચલાવતા જોતી હતી તો મેં વિચાર્યું કે ચાલ મેં તને કોલ કરું મને તો સ્કૂટી આવડે જ નહી યાર કેમકે જયારે મેં નાનપણથી સાયકલની ચલાવતી નહી એટલે સ્કૂટી ના આવડે મને જલ્દી
સેમ મને પણ સ્કૂટી ની આવડે પણ મેં છે ને એમ શીખવાનું ટ્રાય તો કરતી જ છું એમાં છે ને બસ એક બેલેન્સ હરખી રીતે ખબર પડી જાય અને પેલું હું કે વેક્સિલેટર વધારે નહી આપીએ ને આપણે તો આપણને એકદમ પરફેક્ટલી આવડી જાય પણ એમાં જ બીક લાગે છે જો મને
સાચચે આમન તો છે ને ભય છે એનો ત્યાં પડી ગઈ મને કઈ થઈ ગયું મારા હાથ પર ભાાગી ગયા ટાંટ્યા તૂટી ગયા આ બધું બીક લાગે બોલ
સેમ મને પણ એજ બીક લાગે ને એટલે જ મેં પણની જોઉં મેં એક દિવસ ગેલી હતી સ્કૂટી શીખવા પણ છે ને એ દિવસ ખબર મેં સુ કર્યો હતો એક તો મને સ્કૂટી આવડી ની સરખી તો ચાવતા પણ મેં યુટ્યુબ પર વિડીયોઝ જોયા અને છે ને મારી ફ્રેન્ડને કીધું કે હા હું મને ત સ્કૂટી ને ચાવી આપને મેં ચલાવીને જોં તો મેં છે ને ડાયરેક્ટ એક્સી એમ કોઈ પાછળ બી નહી કોઈ સ્કૂટી નહી પકડતું તો એમ બેસી ગઈ અને છે ને સ્કૂટી ચાલુ ડાયરેક એક્સિલેટર જ મારેથી સરખાઈ ગેલું હતુ જરાક આગળ ગળગી જરાક જ પછી એમ પડી ગયેલી હતી
હા મેં તો એમ શી શીખતી હતી ને ત્યારે મારાથી બેલેન્સ જ નહી બાકી બધું મને આવડી જાય મારા પગ પણ પહોંચી જાય પણ બધું આવડે પણ બેલેન્સ જ નહી થાય તો પછી મને એમ કે છોડ જવા દે મેં નહી શીખા મને નથી શીખવું પણ હમેં એવું લાગે કે નહીંયાર સ્કૂટી તો આ ચલાવતા આવડવી જોઈએ કેમ કે કઈ પણ ઘરનું કામ હોય તો આપડણે જઈ શકીએ
હા એ છે તો આપણને એમ પગથી ચાલીને જવું પડે પણ સ્કૂટી એક તો આવડવી જોઈએ સ્કૂટીમાં મને એમ જરાક તરાક નોલેજ છે પણ કોઈ હરકી શીખવે તો એમ શીખવાનું ટ્રાય બી કરું બસ મને છે ને એક મંથ જેવું એમ લાગશે સ્કૂટી શીખવામાં પણ મને એટલું તો છે કે મેં શીખી જવા
હા તો એમ સ્કૂટ તે શીખવા માટે શું જોઈએ ફર્સ્ટ આપને શું કેવી રીતે સ્કૂટી શીખીએ કે આપણને જલ્દી આવડી જાય
મન એમનાથી જો સ્ટાર્ટિંગમાં સ્કૂટી શીખવાની હોય ને તો ડાયરેક્ટ જે એમ સ્કૂટી ચલાવવાનું ટ્રાય નહી કરવાનું પેલા રાઈટ નહી ડાબુ જમણું છે ને એમ સ્કૂટીને હલાવીને જોવાનું કે બેલેન્સ થતું જાય કે નહી, આપણાથી અને છે ને પગથી એમ સ્કૂટી ચલાવવાનું ટ્રાય કરવાનું આગળ સુધી કે આપણે બેલેન્સ કરી શકીએ કે નહી, એના ઉપર પછી એમ સ્કૂટીને છે ને એમ સીધું મૂકી દેવાનું અને એના પગ ઉપર કરવાનું ટ્રાય કરવાનું કે હા પગ ઉપરથી આપણાથી કેટલું બેલેન્સ થતું છે. મેં તો એક ટ્યુટોરિયલ જોયું હતું ને સ્કૂટી શીખવા માટે તો છે ને એ લોકો એમ જ કઈ કે તમે લોકો છેો ને પોતાનું હાથ એમ આપડ ઉપર સાઈડ રાખીને તેીઓની અને આખી બોડીને પણ એમ હલકું મૂકી દેવાનું અને સ્ટ્રેટ એમ બેસી જ પછી બ્રેક એ ખાથી પકડી રાખવાની અને એક્સિલેટર દબાવવાનું એ પણ ધીરે ધીરે સ્ટાર્ટિંગમાં કેમ કે આપણે નવું નવી એટલે શરૂઆત ન સીતા છે, ને તો આપણે એકદમ ધીરે ધીરે એક્સિલેટર આપ પડવાનો હોય ને તો ડાયરેક્ટ જ બ્રેક માર્ક દેવાનો
અચ્છા એવું હોય?
હા અને છે ને પેલું ખાલી ગ્રાઉન્ડ ની એવી જગ્યા પર શીખવાનો છે, સ્કૂટી પહેલા તો
હા જેમ કે આપડે પડી ગયએ તો આપડણે વધારે વાગેએ ના હે ને
હા એજ અને છે ને પેલા જે આપણે સ્કૂટી ચાલુ કરીએ ને તેમ બે પગ નીચે હોય ને તેમ આપડ કેવી ઘસોડી ઘસોડી ને ચલાવે સ્કૂટી પથી એવી રીતે નહી ચલાવાનો પહેલા છે ને એમ જરાક પગને છે, ને સ ું એમ હલકું ઉપર ઉપર એમ લેવાનું ટ્રાય કરવાનું જેમ કે આપડણે બેલેન્સ થાય અને બધા ખબર બધા કે સ્કૂટી જયારે આપણે શીખીએ ને તો એમ આખું પગપોળું કરી મૂકીએ
હા હા હા
તો એ રીતે પણ નહી કરવાનું એવી રીતે આપડણે કરીએ ને તો આપણું બેલેન્સ છે, ને એક સાઈડે વધારે જાય છે અને એક સાઈડે નહી, જાય
અચ્છા
હ તો એટલે પગ બી છે, ને સ્કૂટીની જરાક નજીક રાખવાનો તો કોઈ પણ તને ખબર તો કોઈ પણ દ સ્કૂટી પર બ્રેક મારીને પગ નીચે મકતા જોઈએ ને તો સ્કૂટી ની આસપાસ જ હશે
હમ્મ હા છોકરીઓ તોી પખી જ તો બ્રેક મારે ફેમસ છે, છોકરીઓ પ થી બ્રેક મારે પાપા ક પરી એમ બધું દુઃખી
હા એજ પણ જયારે એમ ઉઊભું રવાનું એ સિગ્નલ રેડ હોય ને ત્યારે એમ પગની આસપાસ જ હોય, જોુ સ્કૂટી એમ એવી રીતે ઉભી રાખવાની અને પછી એમ ચલાવીએ ને પ જે આપણું હાથ ન મુમેન્ટ ને એઇ એમ સ્ટ્રેટ રાખ વધારે ઉપર પણ નહી વધારે નીચે પણ નોર્મલી જેમ કે આપણેે છે, ને બેલેન્સ કરી શકીએ
અચ્છા એું હોય મને તો ખબર જ નહ હતી કેમ કે છે, ને મને સ્કૂટી એમ એક વાર મેં પડી ગયેલી ને તને ખબર જારે નાની હતી ને તો મે સાયકલ ચલાવા ગઈ પણ મને સાયકલ નું જે પેલું હોય ને ચીધ્રુ ભાગ તે મારા પગમાં જ ઘુસી ગયો તો પછી બોલ હોય નીકળે ત્યારથી મને છે, ને બીક લાગે સ્કૂટી થી સાયકલ થી બધાથી જ બીક લાગે એ ઇવન હું પાછળ બેસુ ને તો પણ મને બહુ બીક લાગે કે ના મને થઈ જશે પડી જવા એમ જ થ આ કરે મને
હા હા અચ્છા એટલું પણ બીક તો બધામાં ભરાય જાય કેમ કે નાનપણથી આવતાાય ને તો બીક તો ભરાય જાય મને પોતે સાયકલથી જોવું હ બોલ
એક તર એક તરફ જોવા જઈએ તો મને ફોબિયા થઈ ગયું છે,
એ જ મને પણ સાયકલ ન ફોબિયા છે જો મારા તુ પેલું ખબર તને મેં છે ને નાની હતી ને તો એમ અ હું કેવાય દુકાને કઈ લેવા માટે જતી હતી. અને છેને અ છેક ભાઈ હતો અને ઓળખે ઓ મેને ઓળખો જે ભાઈ છે ને સાયકલ થી આવતા હતા પણ કેવું ખબર ગલી આવે તો પછી આમ ટન લેવાનો રસ્તા આવે.
હા હા હા.
તો આપણને ખબર ની પડે ને કે સામેથી કોઈ આવતું છે કે ની આવતું છે.
હા.
તો એવી રીતે જ થયો મારી તો મને બી ની ખબર કે પેલો ભાઈ સાયકલ થી આવતા છે અને મેં પણ દોડીને જતી હતી ત્યારે. એમ નોર્મલી ચાલીને બીલી હા ને.
હા.
તો શું થયું ડાયરેક્ટ એ ભાઈ બી અમારાથી અથડાઈ ગયા અને એમને પણ પેલી ઘંટડી ની વગાડેલી હતી
હા.
તો છે ને એ પણ મારાથી અથડાઈ ગયા ને મેં પણ તો મેં છે ને જરાક ફેંકાઈ ગયેલી હતી. એટલે અને છે ને
હા.
હા અને છે ને પેલો હોટ પણ મને વાયગો તો એ ફ્લુ નીકળવા લાયગી હતી.
અચ્છા તો પેલો છોકરો કા ગયો ભાગી ગયો.
ના ની પેલા ભાઈ મને કેય કે અરે કાંઈ વાઈગુ તો નઈ ને તને વાઈગુ તો ની ને ખબ એ એમ મેં તો બો રડતી હતી પછી છે ને એમ રડતી રડતી ઘરે આવી ગયેલી હતી.
અચ્છા હારું થયું સાયકલ હતી ગાડી ની હતી. નહી તો તને કેટલું વાગતે. વિચાર.
એજ ને પછી છે અંકલ આંટી રેતા ને એ લોકો પણ એ કેય કે હું થયું હું થયું તને પછી છે ને પાણી લગાયવી અને એમે રડતી હતી ને તો એમ દુઃખી નહીં વધાય એટલે પછી મને જરાક સાકર ખાવા માટે આપેલી હતી.
હા. કેમ કે એનાથી જરા કેમ ત આપને જરાક સ્વાદ આવે મોડા મને લોહી પણ આઈ થિંક ઓછું થઈ જતું હશે એનાથી એવું કઈ હશે એટલા માટે આપ્યું હશે.
હા એજ પણ એ દિવસથી છે ને મને બી હાચું કે સાયકલ થી છે બીક લાગવા લાગી છે પણ તો પણ મેં એમ જ વિચારું કે મરા હાથ પગમાં વાગે તો વાગે પણ મેં સ્કૂટી તો શીખી ને રેવા કેમકે એમ સ્કૂટી આવડે ને તો ઘરનું બીજું કામ બી કરી શકીએ પ્લસ આપણને છે ને કોઈ ઉપર એમ હું કેવાય
ઇન્ડિપેન્ડ ડિપેન્ડ ના રેવું પડે.
એજ ડિપેન્ડ ની રેવું પડે આપણી મરજી થી આપડે બહાર જઈ શકીએ કોઈક વાર ખબર શું થાય મને કોલેજ થી આવવાનું હોય ને તો મને ભાઈ માટે ડે ઉપર ઊભું રેવું પડે કે હા ભાઈ આવશે હમણાં લેવા આવશે.
હા. અરે મારા સાથે પણ એવુંજ થાય જયારે પણ હું કોલેજ ને તો મને એમ જ કાર કોઈ તો મૂકવાવા ન તો કોઈ વાર ભાઈ ની હોય તો આવવાની હોય અને પણ ના હોય. તો જો કેટલી ખરાબ વાત કરી. હોય તમે વિચારો મે જાવં કે રીતે પછી રિક્ષા ન વેટ કરો અને પછી ભાઈ વેટ કરો એમાં એવું જ થાય કે પોતાની સ્કૂટી હો ને તો ઘરે જલ્દી પહોંચી જ એક્ઝામ ટાઈમે પણ નહી મળે બોલ તો જલ્દી આવે નહી તો જલ્દી વચાય નહી એટલે મેં વિચાર્યું કે સ્કૂટી તો આવડવી જ જોઈએ પણ બીક લાગે ને તો મેં એમ કદમ પાછળ કરી લો મારું.
હા એજ ને મેં તો હમણાં વિચાર્યું હતું ગરમીમાં. હા સિયા ઉનાળા માં જ. કે સ્કૂટી શીખવા જાાવ પણ પછી મારો ભાઈ કે હમણાં નહી જા ખબર તું એમ પડી વળી ગઈ કેમ કે આ રોડ સાઈડ પર શીખવાની હતી જ્યાં એમ બ્લોક હોય.
હા.
તો પછી મારો ભાઈ એમ કે કે તું જા નહી પાલતુમાં એમ તારો હાથમાં તૂટી જહે કે કઈ થઈ જહે તો તારા પગને તો હાથમાં ફ્રેક્ચર વેક્ચર હું અને પછી ખબર સેવા પણ હોય કે સ્કૂટી એમ સીખતા સીખતા કોઈને હાથમાં વાગી હાથ નું બી એમ ફેક્ચર સારું બી નહી થાય એટલે પછી મારા ભાઈ મને તો ના જ કે.
હા એ તો છે, એટલે આપડામાં બીક ભરાઈ જાય હે ને.
હા પછી મને એમ કીધું કે છે, ને હમણાં નહ તું થોડી દિવસ થોડા વર્ષે એમ બસ પછી છે. રાહ જો તો પછી એ મને છે, ને જ્યાં સ્કૂટમ શીખવે ને એ જગ્યા પર મોકલશે કેમ કે લોકોને ખબર હોય ને કે કોઈને કેવી રીતે સ્કૂટી શીખવવા છે.
હા.
તો મને એટલે એ તામ મોકલે મેં એને કીધું કે મારી ફ્રેન્ડ મને શીખવશે તો એ કે નહી ફ્રેન્ડ લોકો ન એટલું બી ખબર નહી હોય અને ઉપરથી આવડતું નહી હોય તોને- એટલે.
હા બરાબર છે એ તો ભાઈ ની વાત બરાબર છે, પણ જરાક તો એમ કઈ નહી તો બીજી વાર શીખી લેજે પછી શીખી જાય તો મને પણ લઈ જજે તારા સાથે. તો મને પાડી દેશે.
ના ના અમે તને પાક્કોું શીખી જાઉ તો તને પાક્કો ફરવા જઉં આપડે હા ને.
હા મને લઈ જ ફરવા.
તરફથી હશે પણ હા ને.
હા ચાલશે પેટ્રોલ ના પૈસા તો તું જ આપશે ને કે મારાથી લેશે.
એ તો આપી પણ જે બહાર જવ ને ફરવા આપ આપડે તો કઈ ખાસશે ને તો એના પૈસા તને આપવા પડશે.
હા ચાલ તો ચાલ તો જયારે તું સ્કૂટી શીખી જ ને ત્યારે મને કોલ કરજે હા નહી તો મેં તને કોલ કરતી રેવા એમ તો તો ચાલ મળીએે હા ને બાય હા.